આજે કોલેજમાં ટેકનોલોજી વિશે ચર્ચા ચાલતી હતી પછી વિચાર આવ્યો કે ખરેખર આપણા જીવનમાં ટેકનોલોજીનો કેટલો મોટો ભાગ બની ગયો.
એકદમ સાચી વાત આજે તો સવારથી જ વિચારું જોકે ઉઠતાની સાથે જ આપણે સૌથી પહેલા મોબાઈલ આપમાં લઈએ છીએ
હા એલારમથી દિવસ શરૂુ થાય છે અને પછી મેસેજ કોલ ન્યૂઝ કે સોશિયલ મીડિયા ટેકનોલોજી વગરનો દિવસ કલ્પ કલ્પવોઝ મુશ્કેલ
પહેલા કોઈ સગાને સમાચાર આપવા માટે પત્ર લખવો પડતો કે કોઈને મોકલવો પડતો અને હવે સેકન્ડોમાં વિડીયો કોલ થઈ જાય છે
અને વિડીિયો કોલના કારણે દૂર રહેતા સગા સંબંધીઓ પણ નજીક લાગે છે મારા મામા વિદેશમાં રહે પણણ દર અઠવાડિયે વિડીિયો કોલ પર વાત થઈ જાય
છે પેલા મમ્મી એની બહ ચિંતા રહેતી પણ હવે દરરોજ વિડીયો કોલથી મળે
ટેકનોલોજીને સૌથી મોટો ફાયદો એ છે કે શિક્ષણ શિક્ષણમાં લાગે છે હવે કોઈ વિષય સમજાતો ન હોય તો મોબાઈલમાં સીધી માહિતી મળી જાય
ક્લાસ ડિટલ નોટસ અને શિક્ષણ વિડીયો દ્વારા પણ વધુ સરળ બની ગયો છે
કોરોના સમય દર દરમિયાન જો ઈન્ટરનેટ અને મોબાઈલ ન હોય તો વિદ્યાર્થીઓનુંર કેટલું અટકી જત
સાચું ગયું એ સમય દરમિયાન બહુ ઓનલાઈન થઈ રહ્યું છે સાચી વાત ને
સાચી સાચી ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ વધી રહ્યો છે હવે ઘણા ખેડૂતો હવામાનની માહિતી મોબાઈલમાં જોઈ શકે
હા નવી ખેતી પદ્ધતિ ખાતડુક ઉપયોગ કે બજાર ભાવ પણ મોબાઈલથી જાણી શકાય છે આથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે
બેંકના કામમાં પણ કેટલો બદલાવ આવે છે કલા નાની બાબતમાં બેંકમાં લાંબી લાઈનમાં ઉભા રહેું પડ
હા હવે તો મોબાઈલથી પૈસા ટ્રાન્સફર થઈ જાય છે બિલ ભરાઈ જાય છે અને રિચાર્જ પણ થઈ જાય છે
બહ ગમે છે ખિસ્સામાં રોકડ ના હોય તો પણ કામ થઈ જાય
હમ ટેકનોલોજીનોો ઉપયોગ સમજદાર થી કરવો જરૂરી છે
વું કેમ
કારણ કે ઘણા લોકો આખો દિવસ મોબાઈલમાં જ સમય બગાડે છે સોશિયલ મીડિયા અને ગેમમાં એટલા વ્યસ્ત હોય છે કે ભત અને પરિવાર સાથે સમય જ વિતાવતા નથી
હા આ વાત સાચી છે ટેકનોલોજી આપણને મદદ કરવાવામાં કરવા માટે છે પરંતુ આપણે તેને તેના ગુલામ ન બની જાય એ ધ્યાન રાખવું જોઈએ
હમ અને આજકાલ ના ઓનલાઈન ફોડ પણ વધી રહ્યા છે કોઈ રજાની લિંક પણ ક્લિક કરી દઈએ તો ઓટીપી આવી જાય શેર કરી દઈએ તો નુકસાન થઈ જાય
હ મારા એક ઓળખેતાને પણ આવી છેતરપિંડી થઈ હતી ત્યારે હું અજાને નંબર કેિંગ પર વિશ્વાસ ન કરતો
એટલે જ સાયબર સુરક્ષા વિશે તે પણ જાણકારી હોવી જોઈએ મજબૂત પાસવર્ડ રાખો અને વ્યક્તિગત માહિતી છેના કરીરી જઈએ
ટેકનોલોજીનો એક એવો સારો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રમાં પણ થાય છે હવે ડોક્ટરો સાથે ઓનલાઈન સલાહ પણ લઈ શકાય
હા અનેણી હસ્પિટલમાં ડેટા પણ ડિજિટલ થઈ ગયા છે જેથી સારવાર સરળતા રહે
તને શું લાગે છે ભવિષ્યમાં ટેકનોલોજી કેટલી આગળ જશે
મારા મતે તો આ આર્ટિફિલ ઇન્ટેલિજેન્સ રોબોટિક્સ અને સ્માર્ટ મશીનનો ઉપયોગ ઘણો વધી રહ્યો છે ઘણા કામ વધુ ઝડપથી અને સરળતાથી થઈ જશે
પણ માણસની વિચારશક્તિ અને સર્જનાત્મકતા જગ્યા કોઈ મશીન ન લઈ શકે એ બ
માટે છે માણસ ટેકનોલોજી માટે નથી
એટલે જ વિદ્યાર્થી એ પણ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવો જોઈએ ભણવા માટે નવી કૌશલ્ય શીખવા અને પોતાના વિકાસ માટે
અને સાથે સાથે પરિવાર સાથે સમય પસાર કરવો મિત્રો સાથે ર મળવો અને રમત ગમતમાં
બરાબર જીવનમાં સંતુલન હોવું જોઈએ ટેકનોલોજી પણ અને માનવીય સંબંધો પણ
આખરે એટલુંકાય કે ટેનોલોજી એકક્ાળી સાધન છે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ જો તો જીવન સફળ અને સુરક્ષિત બની જાય
ફોટો ઉપયોગ કરવા કરીએ તો એ જ ટેકનોલોજી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે
સા ચુકાયું તો ભણતર માટે કોલે પ્રેઝન્ટેશન અને કામ મોટા ભાગે મોબાઈલ કે લેપટોપ પર જ
તો લાાયબ્રેરીમાં કલાકો સુધી પુસ્તક શોધવાની જરૂર ઓછી થઈ ગઈ છે એ ક્લિકમાં ઘણી માહિતી મળી જાય
પણ ક્યારેક માહિતી એટલી બધી મળી જાય છે કે સાચી છે કે કઈ ખોટી એ જ નક્કી નથી થતું
એ વાત સાચી છે એટલે વિશ્વસનીય સ્ત્રોતમાંથી માહિતી મેળવવી જોઈએ ઇન્ટરનેટ પર દેખતી દરેક વાત સાચી હોય એ જરૂરી નથી બ શચન કર છે હા ક્યારેક કરું છું પહેલાં બજારમાં જવું પડતું પણ હવે ઘરે બેઠા વસ્તુઓ આવી જાય છે સરખામણી અને સરખામણી પણ કરી શકાય છે
બંને પણ ઓનલાઈન જો ગમે છે પણ ઓર્ડર આપતા પેલા તેવી જરૂર વાંચી છો
હા કારણ કે ક્યારેક ફોટામાં જેવું દેખાય એવું પ્રોડક્ટ હકીકતમાં ન હોય
ટેકનોલોજી નોકરી અને વ્યવસાય પણ ઘણું બદલાવ આવી રહ્યો છે. ઘણા લોકો હવે ઘર બેઠા ઓનલાઈન કામ કરે છે.
મારા એક કાકા તો આખું બિઝનેસ અને કમ્પ્યુટરથી સંભાળે છે, મિટિંગ પણ ઓનલાઈન કરે છે, અને ગ્રાહકો સાથે પણ ડિજિટલ રીતે સંપર્કમાં રહે.
પણ ઘણો વધ્યો છે.
સાચું છે, ટેકનોલોજીના કારણે સમય અને પૈસાની બચત પણ થાય છે.
આખો દિવ સ્ક્રીનમાં સામે અને આરોગ્યની સમસ્યા પણ વધી રહી છે.
હા ડોક્ટરો પણ કહે છે કે લાંબા સમય સુધી મોબાઈલ વાપરો તો વચ્ચે વચ્ચે આરામ કરવો જોઈએ.
અને ખાસ કરીને બાળકો માટે મોબાઈલ ઉપયોગી મર્યાદા હોવી જોઈએ, ભણવા માટે ઉપયોગ કરવો પણ આખો દિવસ, ગેમ રમવા ન કાઢવો જોઈએ.
હું જોઉં છું કે આજકાલના નાના બાળકો પણ મોબાઈલ વગર જમતા નથી, આ સારી ટેવ નથી.
એકમ માતા પિતાએ પણ બાળકો સાથે, સમય પસાર કરવો જોઈ જેથી તેઓ માત્ર મોબાઈલ પર નિર્ભર ન રહે.
સોશિયલ મીડિયા વિશે શું વિચારે છે. પણ તેનો ફોટો ઉપયોગ પણ થાય છે, ઘણા લોકો આખા દિવસ રીલ્સ અને વિડીયો જોવામાં જ બગાડે છે.
હમ, હા અને ક્યારેક ખોટી માહિતી પણ ઝડપથી ફેલાઈ જાય કોઈ પણ સમાજ
એક વાત મને બહુ ગમે છે હવેને ટેકનોલોજીના કારણે કોઈપણ નવી સ્કીમ, સ્કીિલ ઓનલાઈન શીખી શકાય છે, ભાષા શીખવી હોય કમ્પ્યુટર શીખવું હોય કે કોઈ કોર્સ કરવું હોય. બધું શક્ય છે.
સાચું કહ્યું, આજે મહેનત કરવાની ઈચ્છા હોય તો મોબાઈલ જ એક નાનું ક્લાસરૂમ બની જાય.
એટલે હું માનું છું કે ટેકનોલોજી ખરાબ નથી તેનો ઉપયોગ કઈ રીતે કરવું એ મહત્ત્વનું છે.
એકદમ સાચું. ચાકુથી શાકભાજી પણ કાપી શકાય અને નુકસાન પણ થઈ શકાય. એ જ રીતે ટેકનોલોજી સારો કે ખરાબ ઉપયોગ માણસ પર આધાર રાખે.
હમ સરસ ઉદાહરણ આપ્યું.
અને મને લાગે લાગે છે કે યુવાનો ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરવો જોઈએ.
હા ભણતર નવી માહિતી અને, કારકિર્દી બનાવવા માટે જ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. હા એ શાય ચર્ચા કુ સરસ રસપ્રદ છે, ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કીલ હ
મય
મારા મતે તો ઘણો બદલાવ આવશે આજે જે આપણે કલાકોમાં કામ થાય છે ભવીષ માં મિનિટોમાં થઇ જું. કણા ક્ષેત્રમાં રોબોટ માણસોની મદદ કરી રહ્યા છે ફેક્ટ જે હોસ્પિટલો અને સંશોધન છેતરે પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
અને ડોક્ટર પણ નવી મશીન મદદથી ગંભીર બીમારીઓનું નિદાન ઝડપથી કરી શકે છે.
હા પણ- તો એક પ્રશ્ન ઊભો થાય છે કે જો મશીનો બધું કામ કરશે તો માણસની ભૂમિકા કોણ ભજવશે
મારા મતે તો મસી નો માણસ ની જગ્યા નહી લે પણ માણસ વધુ કાર્યક્ષમ બનાવશે નવી ટેકનોલોજી સાથે નવા પ્રકારના નોકરીઓ પણ જરૂરી છે.
હા એટલે વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજી શીખતા રહ્યું છે સમય સાથે બદલાવ સ્વીકારવો ખૂબ જરૂરી છે.
અને સાથે સાથે માનનીય મૂલ્યો પણ જાળવી રાખવા જોઈએ ટેકનોલોજી આપણને નજીક લાવે કે દૂર નહીિ
હા સાચું કહ્યું ઘણીવાર એક જ ઘરમાં બેઠેલા લોકો પણ મોબાઈલમાં વ્યસ્તો હોય છે એકબીજા સાથે વાત પણ કરતા નહી.
એટલે જ પરિવાર સાથે થોડો સમય બોલ મોબાઈલ વગર પણ પસાર કરવો જોઈએ. વાતચીત અને સંબંધો પણ એટલા જ જરૂરી છે.
તને લાગે છે કે ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો કયો છે?
મારા માટે તો જ્ઞાન અને માહિતી પસેથી સફળ ખૂણાઓ સફળ પહોંચે આજે કોઈ પણ વ્યક્તિ દુનિયામાં કોઈ પણ ખૂણામાંથી નવી વસ્તુ શીખી શકે છે.
અને મારા માટે સૌથી મોટો ફાયદો એ છે કે દુનિયાની ઘણી નાની થઈ ગઈ છે દુનિયા રહેલા લોકો એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે છે.
પરંતુ સાથે સાથે સાવચેતી રાખી એ પણ જરૂરી છે. પોતાના વ્યક્તિગત માહિતીની સુરક્ષા રાખવી અ અજા લિંક પર ક્લિક નહી કરવું ઓનલાઈન છેતરપિંડી થી બચવું
એકદમ સાચું ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા વિશે જાણકારી હોવી એટલી જ જરૂરી છે.
આખરે હું એટલું કહીશ કે ટેકનોલોજી એક શક્તિશાળી સાધન છે તેનો યોગ્ય ઉપયોગ જીવન સફળ ઝડપથી વધુ સફળ બની શકે.
અને જો તેનું ખોટ તો ઉપયોગ કરીએ તો સમય સમયનો બગાડ આરોગ્યની સમસ્યાઓ અને ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
સારું તો આવજો.
સારું.